હા.
હા શું કર છું મજામાં?
બઉ મજામાં મજામાં કેમ છો તમે?
અમે પણ મજામાં, શું આજ રવિવાર હતો શું શું કરધું આજમાં?
આજ કઈ બસ શાંત બેથાતા, પછા એવું ગ
હા, હ કે બર બહાર જવાનો પ્લાન દોસ્તાર વાળ ક્યા ગોઠવો હતો કે
ક્ન તો ગોઠવતા હોય પણ સક્સેસ થાય ત્યારે સાચું બધી. બતર સ્ત્રી ફ્રેન્ડ અમુકને બાાય હોય અમુક ને કઈ કામ ધંધા હોય તોછ સુ ના રહ કેને.
હા.
આમ તમારે લાઈફમાં શું કરવાનું?
લાઈફ માં કઈ નથી ઈચ્છ આપ કરવાની આપને જિંદગી જોઈને નથી લાગતતી લાઈમાં જરૂ છે.
આગળ ભવિષ્યનું શું છે તો તમારું?
ફળશી ન ભ કરશું આગળ ભણશું ભણશું તો. તમારે શું છે?
અમારે તો આગળ હવે પી ટી સી કરવાનો પ્લાન છે.
હા હા બે ક છે.
હમ.
હાજ તમે શું કે ભઈ વાર હતો હતો?
હા રવિવાર હતો જ બધા દોસ્તાર વારે ફરવા ગયા.
હા. અમારે અમ્ણા એમલે જવાની વાદ આાલે હવે ક્યારે જઈ કે નક્કી નહી અ મારું. અમાર હિમાલય જવાની વાત ચલે છે. આમ કેન્દર ના ઉત્તરાખંડજુ થઈ નાખો.
એવું?
અને અંતે અમે નેપાળ જશું, ત્યાં જો અમને કોઈ છોકરી બોકરી ગમે. તો અમે ત્યાંથી લેવાનો વિચાર છે એમ. ઈન્ડિયામાં તો કેવું છે કે હવે તો જોયું ને ન્યુઝ તમે.
હા.
એ આ પાછળ થી ધક્કો મારી દે છે એના બોયફ્રેન્ડ વાળી બઉ મોટી એમ ટકમાં બહુ હેવી ન્યૂઝ બનેલી છે. તો હવે નેપાળી ઉપર ભરોસો છે બહું તો તેમ આ આમ સમજે જ છોકરી હોય એમ એટલે તો નેપાળી લેવા જવાનું વિચારશે એમ હિમાલય થઈને બદ્રીનાથ કેદારનાથ બાજુ થઈ ને પછી જઉં અમે એ બાજુ ને એમ પણ હોય
હમ્મ.
હા એવો વિચાર છે ત્યારે જઈ કઈ નકી નહી હજુ
નેપાળ જોયું કે તમે
ના ના નેપાળ હજી ગયા નથી પણ એક ફ્રેન્ડ છે ને એ ગયેલા છે.
હા હા.
એક લેતા હતા તમ સાથે ચાલજો હું તને લઈ જઈશ તો હું તો નઈ દવ ક્યાંય
તે નેપાળ માંથી તમને મળી જાય ફાઈનલ છે.
હા ને નેપાળમાં છે ને એના સસરા છે મારો ફ્રેન્ડ છે ને એને એનાથી આ ગ્રુપમાં આ કરેલા છેં એવા અહીંયા ગુજરાત કામ કરે હે અહીંયા પાલનપુર થી આવેલા છે એમ તો કે એને પોતે માગું ના મારા માટે
હા
તો ને છોકરી મને બધી ફોટો ફોટો સારી છે ચીસો બી પડે મને વાત બી કરેલી
હમ્મ હમ્મ.
તો અમાર જવાનું છે એમ લેવાયને
હા તે હાલમાં તમારે કેટલી ઉંમર થઈ છે?
હા હાલમાં મારી ઉંમર ત્રેવીસ ચોવીસ થઈ ગઈ છે મારી લગ્ન જેટલી તો એજ ગણાય જ તાણે છે.
હમ્મ.
હા.
તો તમારા આમ ફેમિલી વિશે કે ઘર પરિવાર વિશે કઈ આમ સારો વિચાર નહી કે મારે સારી જોબ લેવી મારા પપ્પા ને કે મારા મમ્મીને રાજી કરવા ખુશ કરવા હું નોકરી સારી કરું
જોબ તો છે જ ને આપણેે આપડે અત્યારે અ કોમ્પ્યુટર ઉપર જોબ કરીએ છીએ.
હા.
જેમ આપડે આ કેમ પીપીટી તૈયાર કરીયે છીએ.
હા.
એવી રીતના મારી પાસે આ આપણે સોના ના જે બેનર બને ને મેન
હા.
જેને આપડે ડ્રાફ્ટ પેજ કહો કે આપડે વેબસાઈટમાં બેકગ્રાઉન્ડમાં જે ચાલતા હોય અ ફોટોસ ઈ ફોટોસ બનાવું હું છું અને એમાંથી મને સારી ઈન્કમ થઈ જાય છે એમ તો મારે મહિને પાંત્રીસ ચાલીસ હજાર ની સેલરી પડે છે.
હા તો તમારા પપ્પા નું આમ સારું ડ્રીમ ના હોય કે મારો દીકરો કોઈ સારો શિક્ષક બને કોઈ સારી બેંકિંગ વાળી નોકરી કરે કે સારી આવક અ સ્ટડી કરે અને ભવિષ્ય તેમનું સુધારે એવું
હા એ તો ઈચ્છા હોય ને પણ કેવું છે કે મેં એટલું બધું અહ ચડ્યું નથ થઇ, જે આગળ એમ આપને એ ને પર તારે પાંચથી ચાલીસ હજાર પડે છે, આપને ખબર છે ઓકે એમ નોટીનલ પણ બટ જે ફેમિલી મેટર છે, તો એના મા ટે આગળ હજી ભણવું પડે અને મારું ઓલરેડી કોલેજ ચાલુ જ છે, એવું નહી નહી ચાલુ પણ રનિંગ કરતા કરતા બંને મેંનેજ થાય છે હજી તો એમ
અથવા તમારે આમાં કેટલાક ઘર તરફથી કેટલાક ટકા તમને પ્રોપર્ટી મળવા પાત્ર છે?
નહી પ્રોપર્ટી તો અમારી પાસે કછું નહી હે, એટલે અમને કઈ મળવા પાત્ર છે જ નહી જે એ હું જ કરીશ બધી.
તો તો તમારા આખા કુટુંબમાં તમે એવા પેલા જશો કે તમે પોતાની જાત પર ઊભા રહીને પોતે જ સામ્રાજ્ય તમારું ઊભું કરશો.
હા એ જ ને એટલે એટલે જ અત્યારથી મેં પાત્રીસ ચાલીસ હજાર વાળી જોબ છે કે મારે અને સાઈડમાં મારું ભણવાનું બી ચાલુ છે, એમ
તો કોલેજમાં તમે હાલમાં શું કરો?
અમે કોલેજમાં અટાણે હે ને બી સી એ ચાલુ છે.
હા
બી સી એ માં મારે ને એમાં મારું અહ, વધુ પફોર્મન્સ છે, જે પ્રોગ્રામિંગમાં છે, પ્રોગ્રામિંગમાં કેવું હોય કે પ્રોગ્રામને હિસાબે અમને એમાં આખું નવું ડેવલપમેન્ટ કરવાનું હોય છે જેમાં ડેવલપમેન્ટ આપડે તમે અહ પ્લેસ્ટોરમાં ને એપ્લિકેશન આવે તમે જોય હે?
હા
હા, બસ એ એપ્લિકેશનના જે ડાટા હોય છે એને પ્રોગ્રામિંગ કહેવાય છે કે કેવી રીતનું બને છે એમ એ આખો ડાટામાં એમ મારું માઈન્ડ બઉ, બઉ ચાલે જે મને મેં એક્સ્ટરનલ લીધી કોલેજ એ કે કંઈ વાંધો નહી તમે નો આવો તો ચાલશે એટલે કોલેજ આપડે એક્સ્ટરનલ આવે છે એમ
તે એક્સ્ટરનલમાં તમે કોલેજ કરી એરે તમે રેગ્યુલર જે વિદ્યાર્થી ભણી શકતા હોય તેવું ભણ સારું પફોર્મન્સ નઇ કરી શકતા હોય ને?
ના ના મારે એનથી વધુ બેટર પફોર્મન્સ કારણ કે મેં પ્રેક્ટિકલ જાજુ કરું છું. મારે અત્યારે અહ, જે અટાણે હું જોબ કરું છું અહ જેમાં અવડા અહ, પિ પી ટી ટાઈપના ફોટોસ બનાવવાના હોય છે બેકગ્રાઉન્ડમાં એમાં મારે ઓછામાં ઓછું મારે કોડિંગ અહ, અહ એમ કહો ને તો બી સી એ હારો હારનું જ આવે છે. તો મારે બી સી એ માં જેટલું કોડિંગ આવે છે એ એ હાર્ડ કોટિંગ, કોડિંગ નો હું યુઝ કરું છું અટાણે તો મારે અહ, પ્રફોમન્સ ઓ અહ, ઓલ બેટર કરતા મારું સારું હોય છે અને વહા પર કેવું હોય છે આ લોકો તમને શિક્ષક શીખવાડે છે. ત્યારે અયા આપણે આપણી રીતે જ પ્રશ્નનોનો જવાબ સોલ્વ કરવાનો હોય છે. આપણે રીતે પ્રશ્નનોનો જવાબ જે આપડે સોલ્વ કરવા વર્ગીયે છીએ ત્યારે આપણે અનેક પ્રશ્ન ઉભા થાય છે. પણ બધાનું સમાધાન આપણે પોતે જ લઈ આવીએ છીએ. જ્યારે ઓમાં આપણે એક્ઝામ વખ તે જયારે પ્રેક્ટિકલ થતું હોય તો ત્યારે અહિયાં શિક્ષક નો સહારો લેવામાં આવતો ન. થી જયારે આપડે આપણી રીતે જ પ્રો આવો પ્રોબ્લેમ સોલ્વ થાય તો આપને ખબર પડે ને કે અહિયા કયો પ્રોબ્લેમ થયો છે. તો એના સામે મારું પરફોમન્સ બઉ બઉ બેટર છે એમ
તો તમારે આ પરફોમન્સ સારું છે તો તમને એમાં ખુબ સારી પ્રગતિ પણ થઈ હસે પણ તમને કઈ એનામાંથી કઈ તમને મળેલું કે
હા મને મે હા મને મેડલસ જે મને મેડલ મળતા હોય છે સર્ટિફિકેટ મળતા હોય છે કોલેજ તરફથી પણ એમાં મને અ એક્ઝામ ના દિવસે જે એ લોકો બધું આપે છે. કારણ કે હું એક્ઝામ દેવા જ જતો હોઉં છું બઉ
હમ.
કોલેજમાં બઉ આડો દી આપડે બઉ જાયે નઇ એમ
કેમ કોલેજે આડા દિવસે નો જાવ તમે
મારે જોબ નું કામ ચાલુ હોય મારે અ ઓનલાઈન અ સે ને બધે આપે પીઢી બનાવવાના જે. ઓર્ડર આવેલા હોય છે એમાં કમ્પ્લીટ કરવામાં મારો કેટલો ખાસો સમય ચાલો જાય છે. તો હું ક્યારેક ફ્રી હોઉ એવું લાગે છે કે આ ફ્રી છું આજે તો જઈ આવું એ કાઈ નઈ કે નહી જવાનું તમારે ચાલી જવાનું
હાલમાં તમારે રેવાનું કઈ જગ્યાએ
આપડે રેવાનું છે ને અમદાવાદ છે અત્યારે
હું અમદાવાદ પ્રોપર અમદાવાદ
હા પ્રોપર અમદાવાદ માં
હું તો તમારું હોમ ક્યાં હશે.
ઓર હોમટાઉન તમે અ મેટ્રો જઈએ.
હા.
મેટ્રો સ્ટેશન છે.
હા ત્યાંથી ઓલી સાંકળી ગલી જાય છે, ત્યાંથી
હા હા ઈ બાજુ એ જવાનું
અને પછી જમડી બાજુ વળીને ડાબી બાજુ વળી ને સીધે સીધા વયું જવાનું
હા હા એઈજ રસ્તા ઉપર છી અમે
પછી ફાટક વટી પછી બિલ્ડીિંગ બધી આવે છે. એ તને.
હા ઈ બિલ્ડિંગમાં અમાર વેપાર બેંક છે. અમે ભાડે રહીએ છીએ પટના
સંતરામ એપાર્ટમેન્ટ છે. એમાં જ તમારું બિલ્ડિંગ હશે ને?
હા એમાં પણ ભાડે રહીએ છીએ અતારે.
હા. તો તમારે અમદાવાદમાં ખુદ નું ઘર લેવું હોય એવું વિચાર નો થાય કે તમારે
વિચાર તો થાય જ ને એટલે અતારથી ઇન્કમ થાય છે, તો બ અત્યારી હું ભરતો જોઉં ને સામે.
હમ.
ફીક્સ ના હોય અમાર લોકો ને.
તમારા લોકોને આમ કેવું ઘર લેવું? કેવામ કેટલું? હાઈ ક્વોલિટી માં આમ વધુ સારું ફર્નિચર વાળું ધ ઘર લેવાનો વિચાર થાય કે. પછી કે હાવ નોર્મલ જ ઘર જેવું હોય. રૂમ, રસોડો ને હોલ
તારે કેવું છે કે અમારો વિચાર એવો છે. કે અ મકાન લઈ ને તો જમીન ઉપર હોવા જોઈએ ફ્લેટમાં ન હોવા જોઈએ એનું કારણ શું છે? ફ્લેટમાં હોય ને તો આગળ જતા ભવિષ્યમાં જયારે નીચેના ફ્લેટ વાળું કોઈ કઈ કામકાજ ચાલતું હોય તો આપણ ડિસ્ટર્બ થાય. ઉપરવાળા બી થાય અને નીચે વાળા બંને ભી સાહેબ. અનુ આપણું નીચે એકલા નું હોય ને તો આપડે ગમે એ કરી શકીએ અને આપણે ફેમિલી મેમ્બર્સમાં કેવું છે કે ઘણી વખત આપણા મામા કે કોઈ તું હોય આપડા ફેમિલી મેમ્બરસ માં તો આપડે અ અવાજ ઝા ઝો થતો હોય. તો બાજુ વાળાને ન ભી ગમી શકે ને તેના માટે આપડે હો છે કે આપણે નીચે જમીન ઉપર જ મકાન લેવું છે. જેમાં આપણે પાપના પર્સનલ જ રહી જઇએ
હા આમ તમારું કેવું ડ્રીમ કર કેવું હશે કે તમે મારે આવું ઘર બનાવવું છે. આવી આવા રૂમ હોવા જોવે
ફર્નિચર તો યુઝ થવો જ જોઈએ. ફર્નિચર નો યુઝ જોઈએ જ બટ જ્યાં અમુક ઠેકાણ ફર્નિચરનો જ ઉપયોગ હોવો જોએ. જેમ કે કબાટ છે તો એ ફર્નિચર અ જેમ કેમ આપડે અ આપડે મકાન બનાવીએ અત્યારે છે ને એમાં કબાટ નું ખાનું મેલાવવાનું હોય છે. જેમાંથી ફર એનો ઉપયોગ થાય છે. હું એના બી ઓલા પીપીટી લોકો તૈયાર કરું છું. જેમાં બેકગાઉન્ડમાં ચાલતું હોય ફર્નિચર વાળા લોકો મને કેવ તૈયાર આપે છે. ખબર ઘરમાં તો એમાં એમાં ફર્મો આપે છે મને તે તમે બેકગ્રાઉન્ડમાં જી ઓલ ઘર બતાવો છો. તો બેકગ્રાઉન્ડમાં જે આમ ફર્નિચરમાં બધું બેકગ્રઉન્ડ આવેય છે. જેમાં તમે આખો એક કોબક સ્ટે થીયો. કે જેમાં એક ખાનું હોય છે. જેમાં તમારે કપડા આવે છે, બધા નીચે તમારે એક વચચે બેડ આમ કોને કે એમાં ડોક્યુમેન્ટ બધા રહી જાય એવું રીતનું હોય છે. અને નીચે ભી એના અહીસા રહી જાય છે કે કપડા રહી જાય છે. એ બધું થઇ જાય. પછી સાઈડમાં છે ને એઈ લોકો એક અઢી આપે છે અને નીચે જે ઓ શું કેવાય? ખાના હોય ને એવું આપે એવી રીતનું આખે લોકોનું હોય છે. એમ કમ્પ્લીટ આખે કે ટુંકમાં ફરમા જે હિસાબે મારે બેકગ્રાઉન્ડમાં બતાવવા હોય છે. તમને આટલો આટલો પ્રાાઈઝ ન મળશે અનેને એ પ્રમાણે